હલો.
હા કેમ છો? હા.
બસ એકદમ મજામાં, તમે કેમ છો શું કરો છો? બસ મજામાં શું કરો છો?
અમે પણ મજામાં છે. બેઠા.
હ તો જો નોક, હા હું તો જો નોકરી પર બેઠી છું, નોકરી પર છું હું તો.
નોકરી પર છો તમે, ત્યારે સારી વાત કે નોકરી કર છો તમે.
હા સારી વાત છે પણ એ પણ છે ને કે કદાચ જો ધંધો કરતી હોત તો હું મારા ટાઈમે હું બધી વસ્તુ કરી શકત, નોકરી છે તો મારે ત્યાં ફિક્સ ટાઈમ આવવો જ પડે છે. હું મારી રીતે કશું કરી નહી શક તી. ને બઉ જ મહેનત કરવી પડતી હોય છે ત્યાં મારે.
હા સાચી વાત છે. પણ ધંધા માં ઘણી વખત કેવું થતું હોય છે કે તો ધંધામાં ઘણી વખત પૈસા માટે અથવા કોઈ એમાં ઘણું બધું ઓ પેલું આવી જતું હોય છે તો એમાં આપડે બો એટલા બધા સક્સેસ નથી થતા હોતા. એટલે ધંધા અહ આપડો ધંધો કરવો હોય તો આપડે એમાં રોકાણ પણ ઘણું બધું કરવું પડતું હોય છે.
હા એ વાત તમારી એકદમ સાચી છે, મારે એ નોકરી પર એ સારું છે. કે મારે કોઈ પણ જાત નું રોકાણ નથી કરવાનું હોતું. અને પાછું જે મહિને અમુક તારીખ ફિક્સ હોય એ તારીખે મારો પગાર આવી જ જાય છે. એટલે પેલાથી મારે નકકી હોય કે મારે આટલો પગાર આવવાનો છે. તો ત્યાં ક્યાં ક્યાં મારે શું શું ખર્ચ કરવો એ પેલાથી હું નક્કી કરીને રાખી શકું છું.
હા એ સાચી વાત છે કે દર મહિને તમારે, જે નક્કી કરેલો હોય તે પગાર તો મળી જતો હોય છે,
હા એકદમ સાચી વાત છે તમારે એટલે, મને એવું ન હોય કે મારે આ ટાઇમ આવશે ને અચાનક મારે, આ મહિને છોકરાની ફી ભરવાની કે કઈ છે તો હું ક્યાંથી ભેગું કરીશ, મને ફિક્સ ખબરજ છે કે મારે આટલો પગાર આવવાનો છે તો હું આમાંથી આટલું કરી શકીશ, એ મારું ફિક્સ હોતું હોય છે, અને એમાં પાછું કંઈક જોખમ નથી હોતું મતલબ એટલે નફો કે નુકસાન ન થાય ક્યારેય, વધારો સારું કામ હોય તો બી મારી મહેનત પ્રમાણે મને વધારે આવક મળે એવું ન હોય, મારો પગાર ફિક્સ જ રેતો હોય, કે એવું નથી કે આ વખતે કોઈ કામ નથી થયું, તો કોઈ એમ ન કે કે ના કંઇ કામ નથી થયું તો તમને એટલા પૈસા નહી મળે. એમ, એટલે એ સારૂ છે મારા માટે, જ્યારે જો ધંધો હોત તો એમાં તો,
ફિક્સ ના હોય કે ક્યારે આવક થાય કે ન થાય ઘણી વખત એવું થાય કે કેટલા મહિના સુધી., કામ ન પણ ચાલતું હોય, હલ્લો,